હલો!
હેલો આવાજ આવી રહીયો છે.? થોડો થોડો કટ થા તો તો. હા આવી રહ્યો છે હા હા તમે અમે આજે ગુજરાતી અને ભારતમાં ખાવાના વિશે વાત કરીએ છીએ. ભારતમાં એટલે ગુજરાતમાં તો ઘણી પ્રકારની આઈટમો મળે છે જેમ કે હવાના પોરમા ઢોકળા, પણ ખાંડવી થી માંડી ને પાપડા, જલેબી એ ગુજરાત ની ખબર ફેમસ છે. જે દશેરામાં આઈટમો ખાવામાં આવે છે અને તે એ ખુબ સારી લાગે છે તે જેમ કે ફાફડા એ એ મનતો ખુબ જ ભાવે છે, જે ખેલા ડી મે દશેરાને દડે જ ખામ છું કેમ કે કે મે આખા વર્ષમાં એને ભાવતુ નથી પણ તેરે ખાવાનું છે કે તેરેની સિઝન હોય છે કે એ ખાવાની અમને ખુબ જ મજા આવે છે અમારે કઈ વાનગી અમે
આપણા ગુજરાતમાં ઘણી વાનગીઓ મળી રહી છે જેમ કે તમે જાણો છો કે જલેબી, ફાફડા
હા
વધારે પડતી કચ્છી ડાબેલી છે. પછી વધારે પડતી આપણા વડાપાવનો પણ તેજ છે. તમે જાણો છો કે અલગ અલગ જગ્યા આપણે આપણા ઈન્ડિયાનું મોસ્ટ ઓફલી ઘણા જગ્યા કે આપણા ઘણા દેશ છે જે ઘણા રાજ્યો છે કે કે આપણા મહારાષ્ટ્ર છે, ઓડિશા છે, બધા અલગ અલગ વાનગીઓ મળે છે જેમ કે મહારાષ્ટ્રમાં જાઓ તો તમને ઘણી વાનગીઓ મળે છે જેમ કે વડા વધારે પડતો ચાલતો હોય છે, ત્યાં વડાપાઉં છે અન્ય વસ્તુઓ જેમ કે ભાખરીઓ છે એવી ઘણી બધી વસ્તુઓ મળી રહી છે.
તોને બીજા હા લાગે.
આપણે આ વાનગીઓથી આપણે., ઘણી વાનગીઓ મળે છે જેમ કે તમે જાણો છો આપણા ગુજરાતમાં તો આપણાને ગુજરાતી લોકો તો વધારે. ડતા ફાફડા જલેબી ખમમણ છેેર ઢોકડા છે. ઈદડા છે એવ વસ્તુ ખાવામાં રતે વધારે ધરાવતા હોય છે જેમ કે તમે જાણો છ?
પણ જેવા થાય.
લોકોના ગુજરાતીમાં ઘણો ખાવાનો ક્રેઝ હોય છે તમે જાણો જ છો આ બાબતે. તો તમારે શું કેવું આ બાબતે હતો તો તમારે તમારે અહ્યા કોઈ પર ને એવું ચાલુ છે. કે તે તમને.
તે રાણા હાથે
તે તમને ખાવા માટે ઇન્ટરેસ્ટ વધારે ધરાવે છે.
કેમ. હા તમે કીધું તેમ અમને સુરતનો લોચો મને ખુબ જ ભાવ છે પહેલી વાર. એ ત્યારે લોચો ખાધો જયારે અમે ક્રિકેટ ટીમ બાર કમોસા ની સાઈન સાતના જીત્યા હતા અને ત્યારે અમને સરે લોચો ખવડાવ્યો હતો. અને ત્યારે જય્યારે પણ સુરત જાઉ ત્યારે અમે લોચો ખાઈએ છીએ ખુબ જ સારું છે અને ત્યાં અમને ખુબ જ મજા પણ આવે છે. અને લોચો ખાવાની ખુબ જ મજા પણ આવે છે. તમે ને તમે પણ જાઓ છો ત્યારે લોચો તો ખાતા હશો જ અને તે સુરતમાં ઘણી બધી આઈટમો મળે છે જેમ કે સ્પ્રિંગ રોલ થી માંડીને તે ઘણા બધા ચાઇનીઝ આઈટમ જેમ કે એક રોટલીમાં ઘણા બધી શાકભાજી અને અન્ય પ્રકારની વસ્તુઓ છે તે અમ ખુબ જ મળે છે અને જેના લીધે અમને ખાવાની ખૂબ મને મજા પડે અને જેમ કે દેશી ખાવાનું એમ કે આદિવાસીઓ છે. અદિક માંડીને અવાજ આવી રહ્યો છે મારો. હા તે ખુબ જ જરૂરી છે. અને જેના લીધે એ અમને ખાવાની ખુબ જ મજા પણ આવે છે. તો કેમકે જો આદિવાસી ખાવાનો જેમ કે અ દાળ નાગલી ને રોટલી ફણસનું શાકથી માંડીને અને અન્ય ઘણા પ્રકારના આદિવાસી ખાવાનું ખુબ જ સ સારું લાગે છે. અને દેશી આઈટમ જેમ કે ઘોડાના ચણા થી માંડીને એ ખુબ જ સારા લાગે છે. છે. . મા પપ્પા ને હો પોઈચુ મે કે ડાયરેક્ટ મેસેજ ની આયો. ને તારા પપ્પા.
ગુજરાતમા તમે કે કેહ તેમ કે આદિવાસી ખાવાનું મોસ્ત ટોપલી વધારે પડતું ડાંગ વિસ્તાર અને જેવ કે સાપુતારામાં. મો મોસ્ટઓફલી મળતું હોય છે. જેમ કે તમે જાણો છો કે ત્યાં નાગલીના રોટલીને એ વધાર પડતું નાગલીના પાપડ છે, અડદની દાળ છે. વધારે પડતું કઠોળનો યુઝ કરતા હોય છે. જેમ કે તમે તૈથી ત્યાંનો જો ખાવાનું ખાશો તો તમે એક વાર ચાવશો છો અને તમે ડાંગી ખાવાનું જો ખાશો તો તમે એક બીજી વાર ત્યાં જવાનું મન થશે તમે. ત્યાં અલગ-અલગ વાનકીઓ જેમ કે પાપડ મળે છે, નાગલી ના પાપડ મળે છે, અડદની દાળો મળે છે મળે. અચ્છા મને છે. આ ખાવાનું આપડે ટેસ્ટ કરીયે તો આપણુને સારામાં સારુ છે કે આદવાસીઓ. ખાવાનું અલગ જ કઈ અલગ રીતના બનાવતા હોય છે. તમે જાણો છો આ બાબતે. આપણે આ બાબતે. આપણે પણ ઘણી જગ્યાયે જાય તો આપણે અલગ અલગ. જગ્યાએ તમે અલગ-અલગ રાજ્યમાં ગયા હોય તો તમને અલગ-અલગ વાનગીઓ મળે છે. આપણે ત્યાં જ્યાંને ટેસ્ટ કરવું જોઈએ કે જેથી કરીને આપણને પણ ટેસ્ટ નો અનુભવ થાય. અને આપણે કઈ રીતના બનાવતા હોય એ પણ આપુંણને જાણવાનું મળે. જેથી કરીને આપણે આ બધુ વસ્તુું પણ જાણકારી રાખવી જોઈએ જેથી કરીને આપણને પણ અલગ-અલગ દેશનું ખાવાનું મળે છે જે બીજા બીજા રાજ જેમાં આપણે અલગ-અલગ જેમ કે મહારાષ્ટ છે હું મહારાષ્ટ્ર છે, ઓડિશા છે. એવા અલગ અલગ રાજ્યોમા આપણને અલગ-અલગ વાનગીઓ મળે છે જેથી કરીને આપણને અલગ-અલગ ટેસ્ટ નો અનુભવ થાય છે. જેથી કરીને આપણે જ્યાં ફરવા માટે આપ ગયા હોય તો ત્યાં આપણે તે વસ્તુ ખાવું જ જોઈએ જેથી કરીને સ્વાદ નો અનુભવ તો થાય જ પણ તને કલ્ચર કે અને કેવી રીતે ના બધું ચાલતું હોય એ આપણને ખબર પડે
હા હા તમે કીધું તેમ કેમ કે નાગલી ના પાપડ થી માંડીને અને ગુજરાત માં ઘણા પ્રકારની ખાવાનું મળે છે પછી કાશ્મીરના કાવા થી માંડીને અ કાજુ બદામથી માંડીને ઘણા પ્રકારની આઈટમો મળે છે. તે ખાવાની ખુબ જ મજા આવે છે. કેમ કે કાશ્મીર માં ઘણા પ્રકારની જેમ કે કેસર પણ ખૂબ જ અ સારું લાગે છે અને તે ખાવાથી મરાયના પોઈના તે ઘોરા થઈ ગયા હતા અને તે ખુબ જ સારું પણ છે કે કેસર ખાવાથી આપણે ઘોડા થઈ જય અને કાશ્મીર માં આપણે એવું બધું ખાવાનું મળે પંજાબમાં પછી હેલ્ધી ફૂડ જેમ કે હા. પરોઠાટી માંડીને લચ્છી લચ્છી મને ખુબ જ ભાવે છે. અને તે ખાવાની પીવાની ખુબજ મજા આવે છે છાસ પો પીવાની મ અને પંજાબમાં ઘઉું વધારે થાય એટલે ત્યાં પરોઠા વધારે બનાવવામાં આવે છે. અને ત્યાંથી તે ખુબ જ ખાવાની મજા પણ આવે છે. પછી એ રાજેશ રાજસ્થાનમાં લીટી ચોઠા કે જે બનાવામાં આવે છે તેની બનાવવાની પ્રક્ર ક્રિયા મનતા ખુબ જ મજા આવે તેના પેલા બાફવામાં આવે અને પછી તેને આ હેકવામાં આવે અને તે ખાવાની અમને ખુબ જ મજા પણ આવે છે અને જેના કારણે હું એવી પ્રકાર વામાંનગી ઓ ખાવાનું ખુબ જ પસંદ કરું છું અને જેમ કે રાજસ્થાનમાં પણ ઘણી બધી આઈટમ જેમ કે ખા ખારી ઘારી એ રાજસ્થાનમાં ખુબ જ ફેમસ છે જે આઈટમ કે તે મીઠાઈ તરીકે આપવામાં આવે છે મીઠાઈ એ આપણને સુગર લેવલ ને કંટ્રોલ કરે અને તે ખાવાની પીવાની આપને ખુબ જ મજા પણ આવે છે. અને જેના કારણે આપણે જે વાનગીઓ ખાઈ શકીએ અને જેના કારણે તમારે પણ સાચવીને રહેવું જોઈએ જો આપણે કેવા પ્રકારની વાનગીઓ ન ખાશું તો આપણને ખૂબ અ થ
તમારી વાત સાચી છે તમે બધું ક રહ્યા હતા તમે ક રહ્યા છે તેમ ત પંજાબ ન ખાવાનું પંજાબનો ખાવાનો ટેસ્ટ જેમ કે તમે પરાઠાની વાત કરી મને પણ પસંદ છે. જે એવું જ વિચારવું જોઈએ પંચાબ જાવું તો મારે પણ આ ખાવું જોઈએ કે મે મેં એવું જ વિચારીને જાઉં છું કે મેં પણ એક વાર પંચબ ગેલો ત મે પણ સ કરેલું મને પંચાબ ન ખાવાનું વધારે પડતું ગમે છે અને મેં પણ ત્યાં ની જે પંજાબની ફવટ છે તમે તમે જાણો આપણને પણ ત્યાં ગમે છે અને ત્યાંની લચછીઓ છે જેમ કે ત્યાંના ડ્ર જે અલગ અલગ વાનગીઓ બનાવે છે એ મને વધારે પડતું ગમતું હોય ગમતું છે. અને બીજા લોકોને પણ વધારે પડતું પંજાબ નું ખાવાનું ગમે છે જેમ કે રાજસ્થાનની વાત લસણ ની ચટણી ખુબ ફેમસ છે જેમ કે દાલભાટીઓ છે. દાળ બાટી ચૂરમાં પણ બનાવે છે જે આપણને પણ મે તો અનુભવ કર્યો છે ખાઈને અનુભવ કર્યો છે અને ઘણા લોકો જાયતા ત્યાં પણ એ લોકો લોકો પણ અનુભવ કરવો જો કે આપણે રાજસ્થાનમાં ઘણું ફરવાનું પણ છે અને આપને ત્યાંનો સ્વાદ પણ વાણી શકીએ છીએ એટલે ત્યાં આપણે જે વ્યક્તિ ત્યાનો વ્યક્તિ ન હો આપડે તે સા પૂછતા હોય કે કહ્યું અહિયાયા સ્વાદિષ્ટ છે તે આપણે દેશ નો અનુભવ આપણે કોઈ વસ્તુ સારી શકી તેનો આપણે સ્વાદ નો અનુભવ કરી શકીએ જેથી કરીને આપે તનો સ્વાદ શું આપડને વધારે પરંતુ ફેમસ ય તે જેથી કરીને આપણને પણ સ્વાદ નો અનુભવ થાય છે અને આપણે વધારે તું ત્યાને લસણની ચટણીઓ લસણની ચટણીઓ ખુબ ફેમસ છે ત્યાંની તો આપણે રાજસ્થાનની મે પણ એ પણ ખાલી છે પણ બીજા લોકો પણ ત્યાં જાય ને
જલ્દી આવ આપને લાગુંને બ
આ વસ્તુ નો અનુભવ થાય છે અને આપણને પણ એ બાબતને ખબર પડે છે કે ત્યાંની વસ્તુ શું વધારે પડતી ફેમસ છે અને ના ફેમસ છે તે વસ્તુ પણ આપણ જાન જ્ઞાન હોવ જોઈએ જેથી કરીને તમારે શું કેવું
હા તમે કીધું તેમમ સાચી વાત છે કે ગુજરાતમાં હમણાં કેરીનો રસ ખુબ જ ફેમસ છે કેમ કે વલસાડની કેરી એ ખુબ જ કેસર કેરી ન ફેમસ છે અને તે ખાવાની અને પીવાની અમને તો ખૂબ જ મજા પણ આવે છે અને જેના કારણે તે હેલ્ધી હોય છે જેમ કે તેમાં ઘઉ ન લોટટી મારીને પૂરી આવે છે અને તે ખાવાની આપણને ખુબ જ એમ તેમાં આ જેમ કે બજારના રસ અને તે ખૂબ જ જરૂરી છે કે તે તે ખાવાની પીવાની અને અન્ય વાનગીઓ માણવાની ખુબ જ મજા પણ આવે છે અને જેના કારણે આપણને એવા પ્રકારની ખાવાનું ખુબ જ મજા આવે છે પછી હૈદરાબાદની બિરિયાની ખુબ જ ફેમસ છે અને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે ને તે એક ચટણી આપે લસણ ચટણીની લાલ કલરની ભૂખેથી માંડીને ચટણી આપે અને તે ખાવાની ખુબ જ મજા મનાવે છે પછી મોમોઝ અમારા અહિયા ધરમપુર કરીને વિસ્તાર છે એમની તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે ચાલો આપણેે આજે કદાચ જઈએા કે મોમોઝ ખાવા કે તે ખુબ જ સારું લાગે છે વિલ્સન હિલસ આજે કદા જવાના આય તો તમે શું કહોમ
હા તમારી વાત સાચ છે આજે આપડે સેન્ડી છે તો આપડે પણ નીકળી જાય તો ચાલ પણ આપણેે ત્યાં જઈને આપડે ધરમપુર નું ફેમસ છે એમ તો તમે જાણો છો કે રસાવાડું ખમણ છે ત્યાંની પાઉભાજી છે એ પણ વધારે પડતી ફેમસ છે ત્યાં જઈને હું તો સોવ કરું છું અને બીજા મારા ફેર લોકો હોયને તે લોકોને પણ હું જણાવું છું કે આપડે ત્યાં જઈને
વાળ બો નાના છે
ત હું જણાવતો રહ્યો છું ત્યાંની તમે જાઓ તો ત ત્યા ત્યાં પાાવભાજી છે રસા વાળું ખમણ છે ત્યાં સમોસા છે અને વધારે પડતું. તે ક્રેઝ હોય છે તે વસ્તુ મે મારા ફ્રેન્ડને પણ હું કહું છું કે જેથી કરીને તે. પણ સ્વાદ નો અનુભવ કરી શકે અને તે લોકો પણ કે છે ત્યાંની વસ્તુ. સારી છે અને સારો ટેસ્ટ આવતો છે એટલે તે લોક ને મે તો. ખાવું છું અને મેં ઘરે પણ લઇ જાઉં છું અને મારી મમ્મી લોકો ને પણ વધારે પટતું પસંદ છે. તેથી કરીને તે લોકો પણ કહે છે કામ સારું. એ બાજુ ફરવા માટે ગયેલો હોય તો તે ખાસ. આવજે એમ કરીને મારી મમ્મી લોકો પણ મને જણાવતા જ હોય છે. જેથી કરીને મેં તો ખઉું જ છું મને ત્યાં. ત દહી દહી સમસ્યા છે. અને ત્યાંની. ત્યાંની કચોરી છે, એ મને ગોધાર પટ્ટું પસંદ છે. મારે તો મેં તો ચીટલીમાં પણ જાઉં છું ત્યાંના વડાપ છે, રાજ. રાજુભાઈ રાજુ ના વડાપાવ છે, એ પણ. સો કરુંું તમે ચીખલીમાં ગયા તો તમે ય.
વા કે બે રૂપ. હા તમ. અ તમે એક તે વડાપાવ ખુબ જ ખાધા છે, તે વડાપાવ ખુબ જ. સારા છે, અવાજ આવી રહ્યો છે, મારો હા. તે તમારી વાત ખુબ જ સાચી છે, કે. અ તે વડાપં પણ આવે છે. જેમકે તમે કીધું તેમ તેમાં મીહોની ચટણીથી માંડીને. અને જાાજની ચટણી આપે મન મોમોઝ બધાથી વધારે ભશે અને તે ખાવાની.